જય શ્રી કૃષ્ણ. ના.
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?
તમે કેમ છો શું ચાલે છે?
બસ કાઈ નહી હમણાં બપોરે આજ તો બહુ જ ઊંઘ આવતી હતી, એટલે સુઈ ગઈ હતી, હમણાં જ ઉઠી છું હવે આ ચા સાથે તમારાથી વાત કરું છું.
હા બહુ સારું સવારે વહેલા ઉઠી જતા હશો ને એટલે બપોરે થોડો એક નેપ તો જોઈએ.
હા, સાચું કો છો તમે થોડી આમ રિલેક્સ થઈ જવાય છે કોઈ કોઈ દિવસ આમ હું રેગ્યુલર સુતીને આમ મને રેગ્યુલરની ઊંઘ નથી આવતી બપોરે, પણ કોઈ દિવસ થાક લાગી ગયો હોય, કે કોઈ દિવસ આપણે રૂટીન થી અલગ આપણે કઈક કામ કરતા હોઈએ, તો થોડું થાક લાગી જાય છે તો ત્યારે આમ સુઈ જઈએ તો બઉ રિલેક્સ ફીલ થાય છે.
હા નહીં નહીં સારું પણ છે થોડુંક જો આપણે બોડીને પણ આરામ આપવાનો બહુ જરૂરી છે અને તમે, આપણને જો એકદમ સારી ઊંઘ આવી જાય ને તો જરૂરી નથી કે તમે બે કલાક એક કલાક સૂઓ, જો સારી ઊંઘ તમને દસ મિનિટની પણ એક નેપ લઈ લો ને જોખું લઈ લો ને તો પણ તમે એકદમ રિલેક્સ થઈ જાઓ છો એકદમ સારો માઇન્ડ ફ્રેશ થઈ જાય છે.
સાચું કહ છો તમે એકદમ, અને આ એક નેપ પછી આપડે ઉઠીએ તો એકદમ તાજગીનો કેટલો અનુભવ થાય છે. આમ સારા આપડે સારી રીતે પછી આગળનું પણ કામ કરી શકીએ છે.
હા બિલકુલ, અને ઘણીવાર તો કેટલું થાય ને આપણે ભલે કલાક પથારીમાં પડ્યા હશે બે કલાક સુધી આપ સૂતા હશે પણ તમે ઉઊઠશો ને તમને એવું લાગશે જ નહીં કે તમે ફ્રેશ છો, ઉલટાણું સુસ્તી સુસ્તી લાગશે ઘણીવાર એવું થાય છે, અને ઘણીવાર આ દસ મિનિટની એક નેપ પણ તમને એકદમ પેલું શું કહેવાય એક્ટિવ કરી દે છે એકદમ, તાજગીભર્યા કરી દેય છે.
સાચું કહો છો તમે, આપડણે પૂરતી ઊંઘ લઈએ તો એના તો બહુ બધા ફાયદા છે આપણે સારી રીતે, અ પૂરી આઠ કલાકનીય ઊંઘ લઈએ તો એ આપણા શરીર માટે બહુ જ સારી છે. એનાથી આપણે શારીરિક સ્વાસ્થ્ય હલો હા અવાજ આવે છે?
હા હા હા હા બોલો બોલો.
હા હા. આમ કઉ છું આપડે જયારે શારીરિક સ્વાસ્થ સારું રે છે એનાથી આપણો, મજબૂત બને છે આપણે, અ અને ઊંઘ પૂરતી મળે છે તો આપણે સામાન્ય રીતે આપણે બીમાર પણ ઓછા પડીએ છે, અને આપણી યા યાદશક્તિ પણ એકાગ્રતા પણ વધે છે આપણે સારી રીતે, મ ઊંઘ પૂરી લઈએ તો અને મગજની કાર્યક્ષમતા પણ વધે છે, અને તનાવ અને ચિંતા ઓછી થાય છે, તો આ પ્રમાણે આપણને અ આખા બાર ચોવીસ કલાક માંથી આઠ કલાકની ઊંઘ તો નિયમિત લેવી જ જોઈએ આપણને.
ખરું કહ્યું તમે આપણે ઊંઘ પૂરતા પ્રમાણમાં લેવી જ જોઈએ નહીં તો આપણે કેવા આમ ચિડચિડયા થઈ જઈએ છીએ, અને તમે કીધું તેમ મતલબ આપણે અને તમે એટલું નોટિસ કરશો કે જે દિવસે તમે મોડા સૂઈને ઊઠશો ને તો ઉલટાના તમે, આખો દિવસ ચુસ્તી રહેશે તમને કશું ગમશે પણ નહીં, અને આજ તમે સવારે વહેલા ઉઠશો ને તો તમે આખો દિવસ એટલા એક્ટિવ રહેશો, અને તમને એટલું મતલબ અંદરથી પણ એટલું સારું ફ્રેશ એકદમ ફીલ થશે, એટલે આપણે જે સવારે વહેલા ઉઠવાની આદત છે ને તો એ બહુ સારી છે એના થી આપણને ઘણા બધા ફાયદા બી થાય છે એક તો મતલબ સવારનું વાતાવરણ એટલું તાજગી ભર્યું હોય છે, પક્ષીઓનો કલરવ હોય છે, અ તો એમાં આપણે થોડાક વોક કરી લઈએ તો આપણા હેલ્થ મતલબ શરીર માટે પણ સારું છે, અને બીજું કે વહેલા ઉઠીએ તો કામ બધા આપણા સમયસર થઈ જાય છે, તો આપણને પોતા માટે પણ ઘણો એવો સમય મળી જાય છે.
સાચું કહો છો તમે અને પૂરતી ઊંઘ આપણે સમય પર લઈએ જેમ કે તમે કહો છો કે સવારે વહેલું ઉઠવાનું, સાચું કહો છો તમે સવારે પરોડે આપણે વહેલા ઉઠીએ તો કેટલો મોસમનો પણ આપણે આનંદ લઈ શકીએ છીએ, પંછી ન ગુનગુનાહટ, પછી સવારનો માહોલ કેટલું સકારાત્મક હોય છે તો એ પણ આપણને બહુ જ આનંદ અને સુકૂન આપે છે, અને જો આપણે સારી ઊંઘ માટે આપણને કેટલી બધી આમ ટાઈમ પર સુવાની ટેવ રાખવી જોઈએ, આપણે ઈરેગ્યુલરિટી નહીં હોવી જોઈએ, ભોજન પણ આપણને પૌષ્ટિક અને સમય પર લેવો જોઈએ, અને સાંજે ચા કે કોફી આપણે સુતી ની સુવા જઈએ પથારીમાં એ સમયે આપણને ચા કે કોફી નહી પીવી જોઈએ, એ પીવાથી પણ આપણને આપણી ઊંઘમાં અ અસર પડે છે કે ટાઈમ પર ઊંઘ આવતી નથી, તો આપણને આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ અને આપણે, સારી ઊંઘ માટે પૂરતી ઊંઘ માટે આપણને નિયમિત રહેવું અને વ્યાયામ કરવું એ પણ આપણી, અ નિંદ્રા પર બહુ અસ કરે છે.
બહુ બહુ સાચી વાત કરી, અત્યારે આપણી જીવનશૈલી એટલી બધી એ થઈ ગઈ છે ને કે આપણે આપણા શરીરનું ધ્યાન રાખવું બવજ જરૂરી છે, કે જો વધારે પડતી ચા કોફી આપણે પીએ તો એનાથી આપણને એસિડિટીની સમસ્યા અને એ બધી સમસ્યાઓ પણ થાય છે પછી નાઇટ સુધી ઊંઘ નથી આવતી, અને આપણે એટલો પ્રયત્ન કરવા જ જોઈએ કે આપણું જે બી રાતનું ડિનર છે આઠ વાગ્યા સુધી તો આપણે કરી જ લેવું જોઈએ, અને દસ વાગ્યા આપણે સુઈએ જ જવું જોઈએ તો જ આપણી ઊંઘ પૂરી થશે અને આપણે સવારે વેલા ઊઠી શકીશું. પીસું.
સાચું કહો છો તમે આ જેે, સોશિયલ મીડિયા નું પણ આપણા ઊંઘ ઉપર બહુ જ અસર પડે છે કારણ કે, આપણે રાત્રે સુતાની સાથે મોબાઈલને લઈને સુઈ જઈએ તો, કલાકો સુધી આપણે સુવાનો જે સમય હોય છે ત્યારે આપણે કલાકો સુધી સ્ક્રોલ કરતા રહીએ. એટલે, આપણી નીંદર પર પણ એનો બહુ જ અસર પડે છે પછી આંખો ખેંચાય છે, તનાવ મહેસૂસ થાય છે નીંદર પૂરી થતી નથી તો ચીડચીડા પણ આવી જાય છે, તો આપણને આ મોબાઈલથી પણ દૂરી બનાવી બહુ જરૂરી છે કે સમય પર ઊંઘ કાઢવા માટે આપણને, મોબાઈલ થી પણ દૂરી રાખવી જોઈએ, અ સમય પર ફોન મૂકી દેવો જોઈએ આ રાત્રે સુતાની સાથે આપણને, ફોન સાથે લેવાની ટેવ નહીં રાખવી જોઈએ નહી તો આપણે જયારે પણ જાગીએ, અને એના પર જે નોટિફિકેશન ઓન હોય છેા બધાને ખબર જ છે હમણાં, તો તરત આપણું ધ્યાન એના ઉપર જતો રહે છે તો, કેટલે કેટલા રાતના જયારે નીંદરનો સમય હોય છે સાચો નીંદરનો સમય હોય છે ત્યારે આપણે, ફોન સ્કોલ કરીને આપણો જે સમય છે એ વ્યર્થ કરી નાખીએ છીએ.
બિલકુલ સાચી વાત કરી એટલે જ તો આપણો જે સુવાનો ટાઈમ હોય આપણે પથારીમાં જઈએ એ એક કલાક પહેલાં જ ફોન તમે છે ને તમારાથી, આ દૂર કરી દો તમારાથી સાઈડ રાખી દો આપ આપણને બધાને એવી ફોનની બહુ જ ખરાબ લટ લાગી જો એકવાર તમે ફોન હાથમાં તો તમારા કલાકો ક્યાં જશે ને કશું ખબર નહીં પડે, અને બીજી એક વાત કે, આપણે જે ફોનમાં અલારામ લગાવીએ છીએ સવારે વહેલા ઉઠવા માટે, તો ઘણા લોકો શું કરતા હોય છે કે એને બંધ કરીને પાછા સૂઈ જાય પાછા બંધ કરે સૂએ, તો એના કરતાં હું આવી ટ્રીક અપનાવું છું કે મારો ફોન જ છે ને હું મારા બેડથી બહુ દૂર મૂકું છું. એટલે જો એલેરામ વાગે એને એટલે આપણે ઊભું તો થવું જ પડે એને બંધ કરવા.
સાચું કવ છું આ ખોટી ટેવ મારામાં પણ બહુ જ છે. હું પણ શું કરું જો સવારે મારે શું છે છોકરાઓને વહેલું જવાનું હતું પેલા હવે તો ખેર વેકેશન પડી ગયા છે એટલે અ એટલી અ એ નથી. તો હું પણ સવારે શું છે પાંચ વાગે પહેલાનો પોણા પાંચ વાગે નો અલાર્મ લગાવું છું, અને બસ પાંચ મિનિટમાં ઊઠું બસ પાંચ મિનિટમાં ઊઠું. એટલે એક વખત નીંદર આવી જાય તો કોઈ કોઈ દિવસ તો ડાયરેક્ટ સાડા પાંચ વાગી જાય પછી પણને એવું ભાગાદોડી થી જીવન મારું કામ સ્ટાર્ટ કરવું પડે છે.
બિલકુલ મારી સાથે પણ પહેલાં એવું જ થતું હતું કે ફોન, અને હું છે ને ચાર અલાર્મ સેટ કરીને રાખતી પાંચ પાંચ મિનિટના કે દસ દસ મિનિટ ના, આવી રીતે અત્રારડે કે વાગે અને ઘણી વાર તમે કીધું તે બંધ કરીને એવા સૂઈ જે ને પછી આપણને એટલી ગાઢ નીંદ્ર આવી જાય ને પછી આપણને એટલું લેટ થાય ને પછી આપડે દોડા દોડી થાય છોકરા ઉપર ચીડચીડ થાય.
મારો તો આ કેટલી વખત મારા ઉપર આ તો કેટલી વખત મારા ઉપર વિત છે કે હું પોણા પાંચ નો અલાર્મ લગાવ, અને પાંચ મિનિટ ન આમ જોઈને કોઈ કોઈ વખતે આપણે રાત્રે મોડા સુધી જાગીએ છે. તો પછી સવારે નીદ પૂરી નથી થતી તો પછી આવું જ આવી ભાગાદોડ થાય છે, તો મારા સાથે તો આ બે ત્રણ વખત તો થઈ રહ્યું છે પછી છોકરાઓ માટે એમને ટિફિન, પેલા એમને તૈયાર કરીને સ્કૂલે મોકલી દઉં, પછી ટિફિન મારા હસબન્ડ સાથે મોકલાવું કે તમે લઈ જાઓ કારણ કે આજે તો મોડું થઈ ગયું.
હા પછી એવું જ થાય તો હવે તમે પણ એ શું કરો ફોન છે ને તમારા બેડથી થોડો દૂર રાખો કે, એટલીસ્ટ રિંગો અલાર્મ વાગે એટલે બંધ કરવા તો ઊભું થવું જ પડશે તો કે હું આપણે બેડ પરથી જેવા ઊભા થઈએ તો ઘણીવાર આપણી ઊંઘ ઉડી જતી હોય છે. તો હું પણ હવે આવું જ કરું, હા અને હું મારી બી પહેલાં એવી જ ટેવ હતી પણ પછી ઘણીવાર પછી છે ને બહુ ભાગાદોડી થઈ જાય ને બહુ આપણે સનાપરમાં પછી, એક તો ફ્રેશ મૂડમાં હોય ને પછી છોકરાઓ સાથે જરાક, આપણું પણ એ થઈ જાય એના કરતાં હવે હું આવું કરું છું ને તો મારા પર તો કામ લાગે છે.
બિલકુલ સાચું કહો છો તમે, અને પછી ભાગાદોડીમાં તો પછી કામ પણ એવું જ થાય સારી રીતે કામ પણ સમય પર પૂરું નહી થતું.
લ બિલકુલ, એટલે સમયસર ઉઠીએ તો કામ પણ આપણા સમયસર થાય અને બધું આરામથી થાય આપણે, આપણે છે ને બહુ ભાગા દોડીને હાઈ હાઈ નથી કરવી પડતી તમે જોયું હશે, આપ લેટ થાય ને તો આપણે આપણી આપણે ઉતાવળમાં છે ને આપણા હાથથી કામ પણ ઘણા એટલા બગડી જાય છે ને કે એમાં ઓર મોડો થઈ જાય છે.
બિલકુલ સાચું કહ છું ઉતાવળમાં કામ સારી રીતે થતું નથી, અને હું તો સવારને વહેલા કામ કરવાના, કરવા માટે થોડું પ્રિપેરેશન સાંજે જ કરી નાખું છું, તો એનાથી શું થાય છે કે સવારે પછી આપણને ટાઈમ પર કામ પણ પૂરું થઈ જાય છે.
હા બિલકુલ પહેલાં જ આપણે થોડું મેનેજમેન્ટ કરી લઈએ ને તો કામનું બધું, વિચારી લઈએ બધું એનું થોડુંક પ્રિપેરેશન કરી લઈએ ને તો આપણે કામ કરવામાં સહેલાઈ ર રહે અને આપણને પણ, જલ્દી જલ્દી બધા કામો થઈ જાય.
સાચું કહો છો, અને પૂરતી ઊંઘ આપડા સારા સ્વાસ્થ માટેમાંની ચાવી છે તે તો આપણને દરરોજ, સમય થી અને આપણે જયારે પોતે સમયથી રહીશું, અને આપણા બધા કામ ગોઠવીને કરીશું તો આપણે, અ આપણા કામમાં પણ આપણે સફ થઈશું આપણા જીવનમાં પણ આપણે સફળ થઈશું, અને સારી ઊંઘ લેવાથી તો આપણને કેટલા બધા બીમારીઓથી આપણે દૂર રહીએ છીએ, અને કેટલો અ કેટલા તંદુરસ્ત વિચારથી મગજથી આપણે કામ કરી શકીએ. એ એટલે પૂરતી ઊંઘ લેવી તો બહુ જ જરૂરી છે.
બિલકુલ પૂરતી ઊંઘ તો બહુ જ જરૂરી છે, અને આપણે ડેલી આપણે એક રૂટિન બનાવી લઈએ અને બું સમયસર કરવાની ટેવ પાડીએ ને તો આપણી લાઈફમાં પણ એક છે ને શિસ્તબદ્ધતા આવી જાય છે એક ડિસિપ્લિન આવી જાય છે, તે ઘણું સારું છે અને આપણને જોઈને આપણા છોકરા કરા પણ એ રીતે જ કરે છે તો એ લોકો પણ એકદમ શિસ્તમાં રહે છે, અને આગળ જતાં એ લોકોને એ વસ્તુમાં ઘણા એવા ફાયદાઓ થાય છે.
સાચું કહો છો તમે, ચલો પછી મલીએ. જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ.